હા બોલો તમે કેમ છે કેવું છે તબિયત પાણી અને વરસાદ વરસાદ પડે છે કે નહી એમ,
હા બલકુલ બિલકુલ, ખુબ અત્યારે તો ખુબ જ સારું છે અત્યારે તો વરસાદ નો મોસમ છે એટલે,
પકોડા ખાવાની મજા આવે વરસાદમાં,
હા બિલકુલ બિલકુલ અત્યારે પકોડા ની સીઝન છે.
હમ, ભજયાની ભજીયાની લારી નાખી દેવી જોઈ, કે બધા આવે ભજીયા ખાવા હા તરામ,
હા બિલકુલ અત્યારે ચાલી જાય એવું છે કેમ કે, આપડી જો એમાં પણ કળા હોય તો વાત કરીએ આપડું ટોપિક છે કે કુકિંગ વાત કરીશું એમ,
તો ઘણી બધી એવી કળા છે કે અત્યારે ઘણા લોકો, બિલકુલ બિલકુલ તો અત્યારે તમે જેમ વાત કરી કે આપડણે પકોડાની લારી નાખી દેવી જોઈએ કેમ કે અત્યારે પકોડા, ખુબ જ વધારે ચાલે કેમ કે અત્યારે, ગરમ ગરમ વસ્તુ લોકોને ખુબ જ ભાવતી હોય છે એટલે ભજીયા છે પકોડા છે. તો ઘણી બધી વસ્તુ છે તે લોકો ખાવા માટે ખુબ જ આકર્ષિત, થતા હોય છે એમ એટલે અત્યારે એ વસ્તુ ખુબ જ જરૂર છે અને, પોતાની આવડત સારી હોય કે આપણો ટેસ્ટ સારો હોય બનાવવામાં તો લોકોને ગમશે તો, જરૂર થી લોકો ખાવા માટે આવશે એમ એટલે નાની શરૂઆત આપણેે નાની, શરૂઆત થી કરવી જોઈએ ધીમે ધીમે આગળ વધી શકે છે એમાં તો તમે શું કેશો?
એજ ને અત્યારે કુકિંગનું એક વધારે એ છે આમ ઇન્સ્ટાગ્રામ પર બી તમે જોવા તો, સોશિયલ મીડિયા જે એ લોકો હોય છે ક્રિએટર, એ લોકો વધારે કુકિંગનું જ મુકતા હોય છે મારામાં જેવી રીતે છે વિરાજ નાયક, એની જે રેસીપી હોય છે. છે એખુદ એક અદલ સારી હોય છે એમ, અને મારો જે ફેવરેટ શેફ છે એ વિકાસ ખન્ના છે. હું માસ્ટર સાહેબ ભી એની માટે જોતી તી. પછી અત્યારે હાલમાં કલર્સ પર લાફ્ટર શેફ આવે છે આઈ થિક જોતા હોય તો. એમાં બી બધા સેલિબ્રિટીસ કેટલું બધું સારું સારું ખાવાનું બનાવે છે એમ. અને કુકિંગ બી અમુક લોકોનું પેશન હોય છે. એ લોકો એમાં બી એમનું પોતાનું કરિયર બનાવતા હોય છે જોવા જઈ તો.
બિલકુલ બિલકુલ એટલે ઘણા લોકો છે પોતાનું કરિયર એમાં પણ આગળ વધતા હોય છે કેમ કે એક પણ એક સ્કીલ કેહેવાય છે કેમ કે રસોઈ બનાવી કઈ સહેલી વસ્તુ નથી કેમ કે એમાં પણ રસોઈ બનાવીને જોડે જોડે એમાં પણ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે એમાં પણ પોતાના અ વિચારો સામે વાળા વ્યક્તિના વિચારો કેવા છે અથવા તો સામે વાળી વ્યક્તિ છે વસ્તુ વસ્તુ કેવી પ્રિફર કરે છે અને એ વસ્તુ આપણે. એ વસ્તુ જે પ્રિફર કરે છે એજ વસ્તુ તો આપણે જોઈ ને સારી ક્વોલિટી માં અને એ રીતે બનાવીને આપશું ટેસ્ટ વગેરા ઉમેરીને તો વ્યક્તિ જરૂર થી આવશે અને બીજી વાર એ વ્યક્તિ ખાવા માટે ચોક્કસપણે આવશે અને જોડે જોડે એના મિત્રો છે અથવા તો પરિવારમાં કોઈ પણ વ્યક્તિ છે તો એને પણ જોડે સાથે લાવશે એટલે ચોક્કસપણે એક કહી શકાય ને કે આ વસ્તુ કરવી એક પ્રકારે યોગ્ય જેમાંથી ઘણી બધી મહિલાઓ છે અત્યારે પણ ગૃહ ઉદ્યોગ કરતી હોય છે તો એ પણ અત્યારે ઘરેથી ઘણા બધા જે આજુબાજુના જે લોકો હોય છે તો ઘણા બધા કેવું હોય કે અમારે જે અહીંયા એક બા બાજુમાં માસી રહે છે તો માસી છે તે કેવું કરે છે કે બહાર થી કોઈ પણ વ્યક્તિ આવે છે ને જે રૂમ રાખીને રેહતું હોય અથવા તો હોસ્ટેલમાં રેહતું હોય તો એમના માટે ટિફિન ની વ્યવસ્થા કરેલી છે તો ઘણા બધા જેવા મારા મિત્રો છે મારા એક બે મિત્રો ત્યાં જમવા માટે જતા હોય છે તો મેં પૂછેલું કે ભાઈ રસોઈ કેવી બનાવે છે એમ તો એ કેતા તા કે ખુબ જ સરસ બનાવે છે એમ કેમ કે ઘર જેવી એ વસ્તુ છે કે ત્યાં જ આપણે એના ઘરે જઈને જમી આવવાનું એમ ત્રણ ટાઈમ આપણને જમવાનું આપે છે
ને મસ્ત ઘર જેવી અ ટેસ્ટ આપે છે એટલે એ પણ એક કહી શકાય કે માત્ર ત્રણ ત્રણ હજાર રૂપિયામાં જે છે તે મહિનાના તો એ વસ્તુ સારી કે કે ત્રણ ટાઈમ આપને જમવાનું આપે છે અને એ પણ ઘર જેવું એટલે એ વસ્તુ સારી કહેવાય એટલે એમાં પણ ઘણા બધી મહિલાઓ છે તે અત્યારે ખુબ જ આગળ વધી રહી છે એમ
અને કુકિંગ એમ સારું કુકિંગ અમુક નું પેશન બી હોય છે. અને કોઈ આગળ સારી રીતે આગળ બી વધી શકીએ છીએ લાઈફ ટાઈમ વાહ સારું રે એમ ઇન્વેન્શન બી સારું રહેે કે એ બી.
બિલકુલ બિલકુલ હા એટલે ઘણા લોકો નું હોય શકે છે અને ઘણા લોકો છે તે એ વસ્તુને
મારી વાત કરું મને કુકિંગ સહેજ ભી આમ ગમ તું નહી મને આમ જસ્ટ ખાવાનું જો મળે ને તો હું ગમે પણ કુકિંગ કરવાનું થાય ને તો મને એવું થાય કે પણ અમુક ટાઈમ કરી બી લઉં એમ પણ જાતે જો મને બનાવવાનું ગમે ને તો એક તો ચીઝ ગાર્લિક પાસ્તા છે. ચીઝ ગાર્લિક મેગી છે, આલુ પરોઠા છે. કે પછી ચીઝ પરોઠા છે. એ બધું આમ ફાવે અને રેગ્યુલર જે આપણે યુઝમાં ખાતા હોય. દાળ, ભાત, શાક, રોટલી એ બધું ફાવે પણ બીજી જેમ અંદરથી શીખવાની ઈચ્છા થાય ને કે ચાલો મારે આ કરવું છે કુકિંગમાં તો એ નહી થતું એમ. પણ ખાવાનું ગમે સારી સારી વસ્તુઓ બધી જ ગમે અમારા ઘરે
હાલો હાં બોલો.
અમારા ઘરે ઊંધું હતું એમ કે માર ભઈ કુકિંગના સાધનો સાથે રમતો તોને હું છે ને બુકસ સાથે રમતી તી. તો અત્યારે એ મોટો થઈને બી એને શેફનું જ સ્ટડી કર્યું. અને મારે સ્ટડીમાં જ ધ્યાન હતું, એમ પૂરેપૂરું એટલે અત્યારે બી ઇન કેસ હું મામા મામાના ઘરેથી ઘરે જઉને તો કુકિંગનું તો એજ બનાવે એમ એવું છે ઊંધું છે આમારા ઘરે બધું
હા બિલકુલ બિલકુલ કેમ કે અત્યારે પુરુષ પણ અત્યારે કુકિંગમાં ખુબ જ વધારે આગળ વધી રયા જેમ કે તમને ખ્યાલ હોય તો આપડે રેસ્ટોરન્ટમાં જ તા હોય છે તો રેસ્ટોરન્ટમાં જે પણ રસોઈ બનાવે તે પુરુષ દ્વારા જ બનાવવામાં આવે તે હોય છે એટલે એનામાં પણ કઈ કઈ આર્ટ કળા હશે કે જે એ દરેક વસ્તુ શીખી શક તો હોય છે, એટલે એ પણ એનો પણ ટેસ્ટ કઈક અલગ છે એટલે દરેક વ્યક્તિ અત્યારે બધા સમાન થઈ ગયા છે એમ કોઈ પણ વસ્તુ અત્યારે બધા વ્યક્તિ શીખી શકતા હોય છે એમાં પુરુષ છે કે મહિલા છે કે પછી કોઈ પણ અન્ય પર્સન છે તો દરેક વ્યક્તિ અત્યારે બધી વસ્તુ શીખી શકે છે અને પોતે જાતે જ વ વસ્તુ બનાવીને પોતે જાતે જ ક્યારેક એવું થતું હોય છે કે ઘરે કોઈ વ્યક્તિ ના હોય તો પછી આપણને જો રસોઈ આવડતી હોય તો જા તે આપડે બનાવીને આપડે પોતાનું પેટ ભરી શકીએ છીએ એટલે એ પણ એક ફાયદાકારક છે મતલબ બારની વસ્તુ આપડે ખાવી ના પડે‌
એજ કીધુંને તમને કે માસ્ટર શેફ છે એમાં વિકાસ ખન્ના છે. એ મારો ફેવરેટ છે એ બી એક મેલ જ છે ને સંજીવ કપૂર છે તમે એનું નામ બી સાંભળ્યું હશે. એ તો કુકનો બી માસ્ટર છે એમ અને પેલા હિસ્ટ્રી ટીવી એરયન પર બધા શોઝ બી આવતા તા આઈ થિંક ફૂડ્સના રિલેટેડને બધા અને એ લોકો કઈક આખું કાયા પલટ કરી નાંખે એમ તમારા રેસ્ટોરન્ટની રેસ્ટોરન્ટ ઇમ્પોસિબલ શોનું નામ હતું. એ લોકો બી કંઈક આખી કાયા પલટ કરી નાખે. અને આખી તમને રિનોવેશન કરીને આપી દે અને ફૂડ્સ કઈ રીતે બનાવવાનું એ બી એમને શીખવાડતા તા એટલે આમ કુકિંગ સારું જ કેહવાય એમ આમ જોવા જઈએ તો
હા બિલકુલ કેમ કે અત્યારે કુકિંગના ક્લાસ પણ થતા હોય છે ઘણી જગ્યાઓ પર એટલે અત્યારે ક્લાસીસ પણ ઘણા લોકો કરાવતા હોય છે એમાં પુરુષ અને મહિલા બંને લોકો જતા હોય છે જેને વધારે એમાં ઇન્ટરેસ્ટ હોય છે તો અત્યારે ખુબ જ એમાં પણ સારું છે કે એમાં કંઈક લોકો છે લોકોને શું જુવે છે એ વ્યક્તિ જોવે ને અ પ્રોવાઈડ કરતું હોય છે તો લોકોને એ જ જોઈએ છે કે તમે જે વસ્તુ બનાવો છો તો સામે વાળા વ્યક્તિને એ વસ્તુનો ટેસ્ટ જો એને પસંદ આવી ગયો છે તો એ વ્ય ક્તિ પછી તમારી ત્યાં જ એ વસ્તુ ખાવા માટે ચોક્કસપણે આવશે અને એ મને ત્યારે તો બધું મસાલા વાળું થઈ ગયું છે એટલે ટેસ્ટ ઉપર જ જાઝુ મસાલા વાળું થઈ ગયું છે.
આપડે અમણે કંઈક દાલ ફ્રાય છે જીરા રાઈસ છે. કકઈ ખાવા ગયા હોય તો આપડે બધું એને એક્સ્ટ્રા તરી વારું કરાઈએ. કે એક્સ્ટ્રા તરી વાળું કરજો કાંતો એક્સ્ટ્રા સ્પાઈસી કરજો. કોઈ ફૂડ બી એવી રીતે બનાવડાવીએ એમ. પણ પછી બીજા જેનો જેનો ટેસ્ટ પાણીપુરી માં બી કેટલા બધા ફ્લેવર આવી ગયા છે. અત્યારે પાણી વારી પાણી વગર નહીં, મિનરલ વોટર વાળી પાણી પૂરી હોય. પછી ભેળસેડવાળી હોય. બધા કેટલા બધા એમ એટલે કુકિંગ નું તો અલગ અલગ જાદું કરીધું. ચોકલેટ પાણીપુરી બી હોય છે. ખબર છે? એટલે બધા પોતાનું એમ ટ્રેન્ડ બહાર જ છે. એમ ખાવાનો તો
હા. એટલે અત્યારે દરેક લોકો જે પણ વસ્તુ મળે છે. ખાઈ લેતા હોય છે. ભઈ સારી છે ખરાબ છે. બસ ટેસ્ટ આવો જોઈએ લોકોને અત્યારે એજ જોઈએ છે. સારી ખરાબ નું લોકો જોવા માટે જ નથી જતા. એમ આપણે ઘરે ઘરે કોઈ આપણે વસ્તુ બનાવીએ છીએ. એનો જે ટેસ્ટ હોય છે અને બહાર જે વસ્તુ બને એનો જે ટેસ્ટ હોય છે. એ તો ક્યારે આવવાનો જ નથી કેમ કે બહાર જે વસ્તુ મળે છે. તો એમાં કઈક એવો મસાલા એડ
એજ અમુક ઇન્ગ્રીડિયન્ટસ એવા હોય કે એ કરે પણ આપણને કઈ ખબર ના પડે એમ જેવી રીતે આપણે ઘેર જો મન મનચુરિયન બનાવીએ કયા તો મોમોસ બનાવીએ સમથિંગ ગમે તે તો આપણે જે બહાર ખાતા હોય એનો જેવો ટેસ્ટ આવે જ નહી. એમ
બિલકુલ બિલકુલ એટલે કહી શકાય કે ઘરે જે વસ્તુ બનાવે છે તે આપણા શરીર ને અનુકૂળ છે કેમ કે બહારની જે વસ્તુ સખત તમે મસાલા વાળી ખાશો તો તમને એક બે દિવસ સારી લાગશે લાગશે પછી ધીમે ધીમે તમારા શરીર નું પણ નુકસાન થશે એમાં એમ એટલે લોકોને અત્યારે ટેસ્ટ ઉપર જ જાજુ ફોકસ કરે છે. કેમ કે પોતાના શરીર વિશે બહુ જ ઓછું વિચારતા હોય છે અને એ પણ અત્યારે મારું માનવું છે કે દરેક વ્યક્તિ ઘરનું પૌષ્ટિક ખોરાક ખાવું જોઈએ જેના માધ્યમ થી પોતાના શરીર ને પણ એક સારું સ્વસ્થ રહી શકે એમ. એટલે અત્યારે તો ખુબ જ મસાલા વાળું વધી ગયું છે. એટલે દરેક વ્યક્તિ એ આ પ્રકારે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ અને આવનારા સમયમાં આપણા જે બાળકો હોય છે. તો એને પણ આ વસ્તુ તો શીખવવી જોઈએ. કેમ કે એને પછી ખ્યાલ નથી હોતો કે ફ્રેન્ડ જોડે બહાર કશે ગયા હોય તો પછી ડેલી ડેલી એને આદત પડી જતી હોય છે કે બહાર જમવાની એમ એટલે તો પાછા મળીશું આપણે એક નવા ટોપિકસમાં.
હમ.